હેલો
હા કેમ છે
મજામાં તું બતાવ શું કરે છે
હું બેસીશ હું બધું સારું ચાલી રહી છે તારા ઘરમાં
હા બધા સારું ચાલે છે તું બતાવ તારા ઘર ઘરે બધા સારા છે ને
બધા સારા છે કોઈ પ્રોબ્લમ નથી છે
હા હા મારી મને પણ અરે યાર તને ખબર છે એ પેલા મેં રેબિડ પાળતી હતી
હા ખબર છે ને મને યાદ પણ છે મેં પણ એને હાથમાં લેતી હતી
હા યાર એ કેટલા સુંદર હતું ને
બહ સુંદર હતું મને તો હજુ પણ યાદ આવે છે એનું
યાર મને પણ તને તો ખબર છે ને જયારે એ ઓફ થઈ ગયો કેટલાય વન વીક રેડી એના માટે
એ બહુ સારું હતું કેટલું ક્યુટ પણ હતું તો
મને તો બોય યાદ આવે છે હમણાં એની બર્થડે બડે આવવાની છે
હમ એનો બર્ડે આવવા વાળું છે ને
હા એટલે તું તને ખબર તને એનું એ એનો બર્ ડે આવતો જ હતો અને એક મંથ પહેલા જે ઓફ થઈ ગયું
શું કરી શકીએ એમાં આપણું કાઈ નથી
એ તો બરાબર કે કીધું તું એ અરે યાર મને ફરીથી પાડવાનું છે તું ક્યાં પતા કરને એજ રેબીટ પતા કર ને કઈ મલે તો
રેબિટ હા જોઉં ક્યાં મળી જાય તો બતાવું
હા યાર મને બહુ સારું લાગે છે એજ મને પાડવાનું મન થાય અરે તું પણ તો એનિમલ લવર છે મને ખબર છે.
હા હું છું ને. નવા
હા શ તો તું તો માારા કરતા પણ ડેનજર છે યાર તું તો બધું પકડી પણ લે.
પક્ષી પક્ષીઓ હું પકડી લઉં છું.
હા બધા ને મે જોયલુ છે. તને બીક નહી લાગે યાર.
નહી મને એનાથી કઈ બીક વીક નહી લાગે.
એ તો મેં તે દિવસ જોયું ને તને તો ખબર પડી ગયો તો બો
જોયેલું ને તે તુંમે કેવી રીતે પકડીું.
તરે મને મને તો બહ વીક લાગતી હતી.
એનાથી સુું બીક એ તો આપણાથી પણ નાની હોય છે કઈક કરે પણ નહી.
એ બરાબર છે. પણ તો પણ મનમાં એક છે.
પણ મેં એ લોકોને ક્યારે પણ પિંજરામાં નહી નાખું પકડી લઉં તો એને પછી ઉડાવી પણ નાખું.
સારું કરે તે તો તું બહુ સરસ કામ કરે.
એ લોકો આકાશમાં જ સારું લાગે છે.
હા એ એ લોકોને કેદ નહી કરવા જોઈએ કેમકે એ લોકો ઘરે સૂખની લાગે.
એ લોકો ઉડવા માટે જ બનેલા છે.
હા એ લોકોને ભગવાન પાંખ આપેલા છે ઉડવા માટે કેદ કરવા માટે થોડીને.
તો એ લોકોને પિંજરામાં નાખી શું આપણને શું પ્રાપ્ત થઈ જાય.
હા કેટલા લોકો એવા હોય છે પિંજરામાં પેક રાખી છે પેક રાખી લે છે
એ લોકો ડફર હોય છે.
હમ ભણેલા લોકો પણ આવું કરે ને મને સારું નહી લાગતુ.
પશુ. પાડી શકે પણ પક્ષીની.
મેં તો નહી મે મે ક્યારે પણ એ નહી બોલું કે પક્ષી પાળવાનું પક્ષી તો નહી પાડવાનું.
હા પક્ષી તો આકાશમાં સારું લાગે છે.
હા આકાશ મા સારું લાગે છે એ લોકોનો બે ચારા લોકોને કેવું લાગે કેટલા લોકો પોપાટ વગેરે બધું પાળે છે.
હું તો એ લોકો માટે પાણી રાખું ને ચાવલ પણ રાખું
હા તને ખબર છે મારા મારા ઘરે ઘઉ ધઉ ધઉ છે ને ઘઉં બધું મે પત્ર પર નાખી દઉં છું.
હું પણ એવું જ કરું
હા યાર એ લોકોને મલવા જોઈએ અને પછી મારા બારી બારી પાસે પાણી એ લોકોને જમવા માટે બધું મે રાખી દઉં કે આવે એ લોકોને કેવીક ગરમી છે એ લોકો વિચારે ને પાણી ક્યાંથી મળે
ઉનાળા માં તો એવું કરવું જ જોઈએ
હા એ કરવું જોઈએ બધાને કરવું જોઈએ
તને કયુ કયુ પશુ ગમે છે કયું કયું પશુ ગમે છે તને
મને તો યાર એ તને ખબર છે મેં નાનલી હતી ને પેલા તો મેં અ બકરી પાલતી હતી
બકરી તો ખોબ ગમે છે મને પણ
હા મારા ઘરે તને છે મારા ઘરે એ બધું મે જ લાવું બીજું કોઈ પેલા મે સ્ટાર્ટ કરવું અને પછી બધાને પ્રેમ થઈ જાય છે એનાથી
સારા ઘરમાં બધા એ ડરે છે ને પશુઓ પશ પશુઓથી
હા પેલા પેલા બ બધાને ડરે છે પછી તો બધાને પ્રેમ થઈ જાય છે
મરઘા પાડવામાં કેટલું મજા આવેને
અરે યાર તને તો ખબર છે મેં મરગા પણ પાયલી હતી એ તો એ કેટલા બે વર્ષ થકી ગયો ને મારા ઘરે
મને તો બઉ ગમે મરગા પાડવા.
યાર ત્યારથી એ બિચારો ચાલી ગયો ત્યાર-ત્યારથી મને મન ની થાય એવું બધું. કેમ કે એ લોકો નો કામ આયુ રે ને.
મારી મમ્મી એ તો મના કરી દીધું હવે એ બધું ની કરવાનું.
હા મારી મમ્મી પણ એજ, એટલે તો મના કરી દીધું કેમકે પછી બોર એ એ એનાથી પ્રેમ થઈ જાય આપણને પછી આ કઈ મન ની થાય આપણને. કે લોકો આપણાથી થોડાક પણ દુર થાય તો આપણનેય દુઃખ થાય.
પછી એને દૂર કરી દે છે પ પછી બઉુ દુઃખ થાય છે.
એ બસ એ તો છે. હમણાં તો કાઈ ની પાલતી છું. વિચારતી છું પાલવા.
રેબિટ લાવવા માટે?
હા, હા એ એ જ તો તને પૂછતી છું. કાઈક છે તો બતાવની મને. તારી મમ્મી ની કેજે.
કહ્યું કે બિલાડી લાવો પાડવા માટે.
અરે તને ખ ખબર છે બિલાડી-બિલાડી પણ મને પાડવાનું બોવ મન થાય છે, પણ શું કરું? મારી મમ્મી ની લાવવા દે.
હું મુંબઈમાં કઝિન પાસે ગઈ હ તીને તે લોકો પાસે બે બે બિલા ડી હતી.
ઓ વાવ, બહું સારું. મને પ મને પણ બહું સારું. એનાથી મને બીક ની લાગે. તો પણ મારા ઘર વાળા બધા ડરે છે એનાથી.
એનાથી શું બીક લાગે, તે તો કેટલા પ્યારા હોય છે.
હા બહું સારું લાગે છે મને. તને ખબર છે મારી કઝિન છે ને એના ઘરે પણ છે એ.
પણ મારી મમ્મી લાવવા દે નથી દેતી ને શું
બહો સુંદર છ છે એમ તો.
મને તો વ્હાઈટ વાલી બ બહું જ
યાર એક-એક-એક વર તો મને કોઈ વાઈટ વાળી તું કેહે છે ને મને આપતી પણ હતી, છબરા વા વાળ વાળી.
વધારે વાળ વાળી?
હા એકદમ છબરાની રે છે.
હા એ બહુ સારી હોય છે, સુંદર લાગ
હા બહુ સારું લાગ છે. ફોટા પાડવામાં પણ બહું મજા આવે એનું તો.
તું એને પકડી લે છે.?
નઈ નઈ મારી મમ્મ, તને ખબર છે, મેં લાવવાની હતી. બટ મારી મમ્મી ના પાડી દીધું એટલે મેં નહી લાવી
એ જ તો, મમ્મી લોકો નો બઉ પ્રોબ્લેમ હોય છે.
બઉ પ્રોબ્લમ છે, કાસ કસમથી મે પણ કંતારી ગયું છે.
બધું જ અમે કરીએ પણ મમ્મી લોકો ને પ્રોબ્લેમ હોય છે.
બહું પ્રોબ્લેમ છે. એમ તો મને આ કૂતરો પણ ગમે છે. બટ તને ખબર છે. પ્લાટમાં થોડીક સારું લાગે
મને એટલું વધારે નથી ગમતો કૂતરો પણ, ગમે છે.
હા મને પણ એ એ જ હોય છે ને, એ તને ખબર છે હમ આપકે કોણમાં કુતરો હતો?
હા, એ એ વાળો કૂતરો તો ગમે જ
હા, એ જ મને પાડવાનું મન થ થાય છે મેં તો વિચારી લીધું છે. ક્યારે પણ પાડવાની
કેટલો સુંદર લાગે છે, એમાં એ કૂતરો.
યાર, મને પણ બહ ક્યુટ લાગે છે.
એ બધાનું વાત પણ સમજી લે છે.
હા! એકદમ કુતરો તો વફાદાર પ્રાણી છે. તને તો ખબર છે.
એ તો હોય જ છે વફાદાર.
એટલે તો કેતી છું. મે પાડવા દિ જ મે
પ્રાણીઓ તો બધાને જ
હા, મને તો બહુ ગમે. મે તો એમ મે તો બધા લખ તો એનિમલ લવર હું એવું ની માનું
નાના નાના પ્રાણીઓ હોય છે. તો ગમે જ છે બધાને
હા મને પણ, પણ તને ખબર છે ચીટકલી
નહી, એ બધું એ બધું ત ડર લાગે છે. બીક લાગે છે.
અરે યાર બહુ બીક લાગે છે. કોકરેજ બહુ, એનાથી તો બહુ ભીક લાગે.
એ લોકો કદમાં નાના હોય છે. પરંતુ આપણને હરાવી નાખે છે.
અરે હમણાં નાના છે. કોકરોજ તને ખબર છે કોકરોચ જનતા પાર્ટી બની ગયો છે.
હા! સાંભળ્યું છે મેં.
અરે એનું રીલ્સ જોઈને, મને બહુ હસ આવતું હતું.
કેવું કેવું નામ પાડીને બનાવી દે છે બધા લોકો
હા હા કયખણ
બીજું કઈ નહી મળે તો કોક્રોચ લાવી દીધું
હા મળરી ને ચાલ કઈ નઈ આપડે જોયા જોયા જ કરીશું શું થાય છે
હા ઠીક છે
તું એકવાર પતા કરજે
હા મેં તને બતાવીશ પતા કરીને
હા તારેા પપ્પા મમ્મી ને પૂછજે મલે તો મને કેજે ઓકે
ઓકે ઠીક છે બાય
ચાલ ઠીક છે બાય